હ
કેમ છો મજામાં.
હા બસ મજામ તમારે કેવું,
બસ શાતી જમી લીધુ.
ના હજુ બાકી છે.
બરાબર મે ઘણા બધા ધાર્મિક. થડો એ જતા હશો તો અ કઈ એવું તમારે નજીકમાં આવેલું એવું મંદિર તમારી વિશે કઈ જાણતા હતો.
હા અમારી જોડે એક છે ને સંતરામ મંદિર ખુબ પ્રચલિત છે. હમ. હલો!
હ તો વધારે પતી પ્રચલિત માનવામાં આવે છે.
સંતરામ મંદિર.
હમ.
સંતરામ મંદિર તો સંતરામ મહારાજ માટે જ પ્રચલિત છે.
હ ઘણી બધી જાણકારી પણ હોય છે. કે ગણાધ લક્ષ્મણ દાસ મહારાજ એવા છે. ખાસ હ
અચ્છાને સંતરામ મહારાજ આપડે ગિરનાર થી આવ્યા હતા. તો એમે અહીં ઘર મંદિર બનાવ્યું પંદર વર્ષ સુધી અહીં ઘર નડિયાદમાં રહ્યા હતા. હલો! હલો! હલો! હલો! હલો! હલો! ચિટુ આરો તો અવાજ જ ન આવદો. હંડો. ફોન કર્યો અવાજ જ નહી આવતો. સેજ એક જ મિનિટ જેવું ચાલ્યું પછી તો હો નહી. હલો. ત તો છોટો છોટો દ એ. હલો. હલો. સરસ.